હલો.
હાાય કેમ છો?
મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું આજનો દિવસ કેવો સ્ટાર્ટ થયો.
બઉ સરસ સવારે સાડા છ વાગે ઉઠ ઠી ગઈ હતી અને તમારા દિવસની શરૂઆત કેમ થઈ.
મેંરે સાત વાગે ઉઠ્યો અલારામ વાગ્યો પણ થોડી વાર બંધ કરી દીધું અલારામ.
હું પણ પેલા આવુંજ કરતી હોતી.
સવારે ઉઠ્યા પછી પેલા શું કરો છો?
પેલા ફ્રેશ થઇ જાઉં છું પછી એક ગ્લાસ વોર્મ વોટર પી લેવ.
સારી હેબિટ છે હું પણ હવેથી હેબિટ ડેવલપ કરવાની ટ્રાય કરું છું.
પછી હું વીસ મિનિટ યોગા પણ કરું હો.
વાઉ! ડેલી યોગા કરો છો?
હા હા રોજ જ કરું છું.
સારું કેવાય બઉ સરસ હું વોકિંગ કરું છું.
કેટલી વાર સુધી તમે વોકિંગ કરી લો દિવસમાં.
હમ લગભગ એક કલાક જેવું વોકિંગ કરું.
બરાબર. વકિંગ થી બોડી અને માઈન્ડ બંને ફ્રેશ થઈ જાય ને.
બિલકુલ.
બ્રેકફાટનું અ બ્રેકફાસ્ટમાં શું લીધું હતું તમે આજે.
આજે મેં બ્રેડ, ઓમ્લેટ અને કોફી તમે?
મેં પોહા ફ્રુટ્સ એન્ડ મિલ્ક.
હેલ્ધી બ્રેકફાસ્ટ છે એમ ને.
બ્રેકફાસ્ટ જે છે ને સ્કીપ નહી કરવો જોઈએ.
હા હવે હું પન સ્કીપ નથી કરતો પેલા કરતો હતો.
કઈ નઈ પછી ઓફિસ ગયા હતા આજે.
હા મેં સાડા નવ વાગે ઓફિસ પહોંચી ગ્યો હતો.
અચ્છા ઓફિસ પોછતા કેટલો ટાઈમ લાગે.
અ લગભગ ચાલીસ મિનિટ જેવી લાગે ટ્રાફિક હોય તો કલાક બી થઇ જાય છે.
અચ્છા મારી ઓફિસ તો ઘરથી બસ પચીસ મિનિટ જ દૂર છે.
તમે ઓફિસ બાઈક લથી જાઓ છો કે કાર થી જાઓ છો?
મોસ્ટલી સ્કૂટી થી, અને અમુક વાર હું કાર લઈ જા.
મે તો બાઈક પ્રિફર કરું.
અચ્છા ઓફિસ પહોંચી ને પેલા શું કામ કરો તમે?
મેં મારું સિસ્ટમ સ્ટાર્ટ કરું ઈમેલ ચેક્સ કરું અને પછી ટુ ડુ લિસ્ટ બનાવી દેવ.
ગુડ હેબિટ, હું પણ રોજ પ્લાનર ના ટ હિસાબથી સારું.
પ્લાનિંગ હોય તો કામ ઈઝી થઈ જાય ને.
અસર ખલી
આજ ઓફિસમાં વર્કલોડ હતો?
હા એક ક્લાયન્ટની મિટિંગ હતી અને રિપોર્ટ પણ કમ્પ્લીટ કરવાની હતી તો એમાં બો ટેન્શન હતું.
મારી પણ બે મીટિંગ હતી.
મીટિંગ કેટલી બોરિંગ લાગે ને?
હા સ્પેશિયલી જયારે ઘણી લાંબી ચાલે ને ત્યારે.
હમ્ કફી બ્રેક મલે?
હા અગિયાર વાગે બધા સાથે કોફી પીવા જઈ છે.
ઓફિસના ફ્રેન્ડ સાથે બી ગોફિક થતી હશે ને તમારી?
થોડી ઘણી કામની વચ્ચે ફન પાટ જરૂરી છે.
બિલકુલ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ હોય તો કામ પણ સારી છે થાય મજા આવે એજોય ફલ થાય ને?
હા તમારા ઓફિસમાં કેટલા લોકો છે?
મારી ઓફિસમાં અરાઉન્ડ ફિફી એમ્પ્લોઈઝ તો હશે જ.
અચ્છા મારાિસ ઓફિસમાં લગભગ એટી લોકો હશે.
સ્ટ્રીટ છે કે તમારી ઓફિસ?
અ સ્ટ્રીક તો નથી ક્વોલિટી સારી છે. કામની ને બધું સ્ટ્રીક બી છે પણ સપોર્ટિવ બી છે.
ઓકે. બઉુ હેલ્પફુલ છે કે કઈ પછી ડાઉટ હોય તો પછી ઇમીડિયટલી ગાઈડ કરી ને તમારા બોસી હોઈએ?
ના ના સારા છે બોસ બી મારા તમારા બોસ કેવા છે?
એ પણ સારા છે.
નહી ગુડ મેનેજર હોય તો કામ કરવાની મજા આવે.
હા એજ ને.
લંચ ક્યારે કરો છો?
મોસ્ટલી તો દોઢ વાગે કરી જ લઉં છું.
હું પણ ઓલમોસ્ટ સેમ ટાઈમ લંચ કરી જ લઉં છું.
તમે ટિફિન ઘરેથી લઈ જાઓ કે પછી કેન્ટીન ન ફૂડ ખાવ છો?
ના ના મમ્મી ના હાથનું ફૂડ જ બેસ્ટ.
સેમ યાર મેં ભી ઘરથી જ ફૂડ લઈ જાાવ હમેશા.
હમ્મ. બહુ સરસ, ટિફિનમાં શું હતું આજે?
અ રોટી દાલ જીરા રાઈસ મિક્સ વેજીિટેબલ્સ એવું બધું હતું તમારે શું હતું?
મમ્મી એ પનીરનુંશાક રોટલી અને સલાડ આપ્યું હતું.
હોમમેડ ફૂડ નો ટેસ્ટ જ અલગ હોય ને.
બિલકુલ બહાર ન રોજ ખાવાનું મને નહી ગમતું.
હું પણ વીકેન્ડ છે એ બહાર ન ઓછું જ ખાઉ.
લંચ પછી કામ કરવાનું મન થાય?
સાચી વાત તો થોડું સ્લીપી સ્લીપી ફીલ થ એ ટાઈમ પર.
મારી સાથે પણ એવું જ થાય છે.
એટલે હું લંચ પછી એક કપ ગ્રીન ટી પી લઉ એટલે થોડુંક ઊઘ ની આવે.
મેં તો કોફી જ પ્રિફર કરું છું.
કોફી થી તમને એનર્જી મળી જાય કે?
હા કામમાં ફોકસ પણ વધે છે જરાક.
બરાબર આજ બપોર પછી શું કામ હતું તમારું.
એક પ્રેઝન્ટેશન કમ્પ્લીટ કરવાનું હતું અને ક્લાયન્ટને મેલ્સ મોકલવાના હતા.
ઓકે અને મને તો બધા રિપોર્ટસને બધું અપડેટ કરવાનું. વાત કરીશું.
ડેડલાઈન હતી?
હા એટલે થોડું પ્રેશર હતું.
પણ ફાઈનલી કમ્પ્લીટ થઈ ગયું?
હા ટાઈમ પહેલા જ મેં તો સબમિટ કરી દીધું તું મેં બધા કામ ફાસ્ટ અને ટાઈમ પર આવતી.
ગ્રેટ કોંગ્રેચ્યુલેશનસ.
થેન્કયુ તમારું પ્રેઝન્ટેશન કેમ ગયું?
સારો ગયો બોસે પણ એપ્રિશિએટ કર્યું.
હા ધેટ ગ્રેટ.
એપ્રિશિએશન મળે ત્યારે મોટિવેશન ડબલ થઈ જાય.
એક્સેેક્ટલી.
ઓફિસ કેટલા વાગે કમ્પ્લીટ થાય છે?
અરાઉન્ડ સિક્સ થર્ટી પી એમ, અને તમારી?
મારી પર ઓલમોસ્ટ જ થઈ જાય છે.
તો પછી જયારે ઘરે પહોંચો ત્યારે પેલું શું કામ કરો તમે?
પેલા અમે ફ્રેશ થઇ જાવ અને પછી મમ્મી સાથે ચા નાસ્તો કરવા બેઠું.
એમને ન ચાય મને પણ બઉ ગમે હ.
ચાય સાથે બિસ્કીટ ને સ્નેક્સ હોય તો સારું લાગે.
હા ક્યારેક ખાખરા કે સેન્ડવીચ પણ હોય તો મજા આવી જાય.
પછી શું કરો છો?
ક્યારેક જીમ જાઓ છો તો ક્યારેક કયુમીગ વોકમાં જતી રહ છું, જે મૂળ પર ડિપેન્ડ કરે છે.
ઓકે, હું વીકમાં ચાર દિવસ જીમ જાઉં છું.
ફીટનેસ મેન્ટેન કરવી ઇમ્પોર્ટન્ટ છે આમ.
બિલકુલ હેલ્ધી બોડી હોય તો કોન્ફિડન્સ પણ વધે.
જીમ પછી ડાયરેક્ટ તમે ઘર જતા હો?
હા કઈ નાસ્તો એવું કઈ લેવાનો હોય ઘર માટે તો થોડો લઈ લઉં છું. પછી ઘરે જતો રહો પછી ઘરે જઈને થોડું ટીવી જોવું મ્યુઝિક સાંભળું.
મેં તો બુક્સ વાંચનું જ પ્રિફર કરું બધું ફ્રી થયા પછી.
કયા ટાઈપની બુક્સ છે?
બુક્સ ની મોટિવેશનલ છે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ બુક્સ છે એવી બધી.
મેં ટ્રાવેલ બ્લોક્સ વાંચવાનું ગમે.
ટ્રાવેલ નો શોખ છે તમને?
બવ દર વર્ષે ઓછામાં ઓછા એક ટ્રીપ તો કરવી જ જોઈએ.
વાહ મને પણ નવી જગ્યા એક્સપ્લોર કરવી પસંદ છે.
ડિનર કેટલા વાગે કરો છો?
સાડા આઠ જેવું અમે કરી લઈએ સાંજે.
હ મન તો લેટ બને જમવાનું એટલે દસ બી વાગી જાય.
તો પછી તમે ડિનરમાં હેવી ફૂડ લેવ કે પછી લાઈટ?
મોસ્ટલી લાઈટ જ લેઉ છું દાળ ભાત શાક. રોટલી અને વેજીિટેબલ્સ.
હું પણ રાત્રે લાઈટ ફૂડ જ લેઉ છું.
ડિનર પછી ફેમિલી સાથે વાત કરો છો?
હા બધા સાથે બેસીને દિવસ કેમ ગયો ડિસ્કસ કરે શું થયું શું નહી કરીને. એવી રીતે બધાની વાત થાય, તમારે પણ એમ થાય તું હશે ને?
છે.
હા ફેમિલી સાથે વીસ ત્રીસ મિનિટ સ્પેન્ડ કરવા એક બઉ જરૂરી છે ને.
હમ, મોબાઈલ કરતા ફેમિલીને ટાઈમ આપવ જોઈએ.
બિલકુલ.
રાત્રે મોબાઈલ કેટલો યુઝ કરો છો?
હવે તમે ઓટ શું કરી દીધું. પહેલા તો મેં રાત્રે બહુ લેટ ટાઈમ સુધી યુઝ કરતી હતી પણ હવે અવોઈડ કરો છ હેબિટ.
ના ગુડ હેબિટ છે નહી તો પછી રાતના હું ફોન જોયા કરીએ ને તો ઊમ ના આવે.
તમે કેટલા વાગ સુજ?
એ તો અગિયાર વાગે સુઈ જાવ છું, અને તમે?
મે બી સાડા દસ સુધી સુવાની ટ્રાય કરું છું અને ઓલમોસ્ટ સુઈ જ જાઉં છું.
પ્રોપર સ્લીપ હોય તો બીજા દિવસે ફ્રેશ ફીલ થાય ને.
હા એ છે ચલો ઠીક છે હવે હું ડિનર કરવા જાઉં છું.
ઓકે ઓકે કરી લો ડિનર.
ઓકે બાય.
બાય.
સવ છું મરો.